તો.
હાલો અવાજ આવે છે?
હા આવે છે કેમ છો? હા મજામાં છો અમે પણ. હા તમે મજામાં છો ને?
આજકાલ કેમ ચાલી રહી છે તહેવારની તૈયારી?
હા, તહેવારની તૈયારી માં તો અત્યારે ચૈત્રી નવરાત્રા ચાલે છે. જે અમારા અ અમારી ઘરે બધા ચૈત્રી નવરાત્રા રાખેલ છે જેથી કરીને અમારા શેરીમાં મોલ્લામાં ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તમારે કેવી રીત કેમ ચાલી રહ્યો છે?
હા અમારી ઘરે પણ બધા એ ઉપાસ રાખેલા છે ચેટરી નથરાના અને ખુબ જ અને ખુબ જ મળી ગયા છે.
બરાબર, એમ તો આમ મને તો નવરાત્રીમાં ગરબા રમવાનું ખુબ ગમે છે, અને હું તો દરરોજે ગરબા રમવામાં જાઉં છું, અને આરતીમાં પણ દરરોજે સાંજ સવાર જાઉં છું.
હા, હા, તેઓ તમારાં ગામમાં પણ બધા આરતીમાં આરતી કરે છે અને સાંજ સવાર આરતી કરે છે અને પોતાનો અપાસ તોડે છે, સાંજે અને બધા જ ઘર અપવાસ રાખ્યો છે તમારી ઘરે પણ બધાએ અપવાસ રાખ્યો હશે?
હા, અમારી ઘરે પણ બધા એ અપાસ રાખ્યો છે, અને અમારા ઘરે નવરાત્રીમાં ખુબ જ માને છે‌. અને મને તો તહેવારોમાં સૌથી વધુ દિવાળી નો તહેવાર તો બહુ જ ગમે છે. નવરાત્રી અને દિવાળી-આ બંને તહેવાર મને બહુ ગમે છે.
હા ગરબા રમવાની પણ શું અલગ જ મજા આવે છે અને આપ આપ મિત્રો સાથે ગરબા રમવાની ખુબ જ મજા આવે છે મને તો
પણ ખૂબ મજા આવે છે અને આ આ તહેવારોમાં એન્જોય કરવાનું મને તો બો‌ ગમે છે અને આ જેથી કરીને આ બધી આપણી જે પરંપરાઓ અને તહેવારો છે મને ખૂબ જ અતિ પ્રિય છે
હા આ બધી તહેવારોના એક અલગ જ માન્યતા છે અને તેના કારણે આ બધા તહેવારો ઉજવાય છે તેમાંથી તમે કઈ તેમ દિવાળી ખુબજ ગમે છે તેમ મને પણ નવરાત્રી ખૂબ જ ગમે છે અને ગણેશ ચતુર્થી પણ ખૂબ જ ગમે છે મને
હા હવે તહેવારોમાં એન્જોય કરવાની ખુબ મજા આવે છે ઘણી વાર શું છે કે તહેવારોમાં આપણે એન્જોય કરીએ તો આપણા અ મગજ અને માઈન્ડ પણ એકદમ ફ્રેશ રહી અને આપણું શરીરમાં તંદુરસ્તી પણ જળઈ રહે મેતો માનું છું તમે પણ બધા તહેવારો એન્જોય કરતા હશો ને
હા તહેવાર તો એન્જોય કરવું જ જોઈએ કારણ કે આ તહેવાર ખૂબ જ એ એના માટે બનાવવામાં આવ્યા છે કે જેથી થોડું એન્જોયમેન્ટ લાાઈફમાં આવે અને તહેવારમાં થોડુંક એન્જોય ભી કરાય અને આપણે મંને મનને શાંતિ પણ મળે અને ધાર્મિક તહેવારો આપણે મનાવવા જોઈએ જેમ કે રાષ્ટ્ર તહેવારમાં આપણે કેટલાક તહેવારો બનાવેસે સ્વતંત્રતા દિવસ પ્રજતાક દિવસ ત્યારે પણ બધા સાથે મળીને આપણે સ્કૂલમાં કેટલા તહેવારો એવા મનાવીએ છીએ અને
તેમાં કેટલા કાર્ય ક્રમો રાખવામાં આવે છે દેશભક્તિ કે જોવાની અલગ જ મજા આવે છે ત અમે સ્કૂલ ગયા હતા ત્યારે તને પણ તમારા સ્કૂલમાં પણ એવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા
હા અમારા સ્કૂલમાં પણ એવા ખૂબ જ કાર્યક્રમ રાખવામાં આવેલા હતા અને અમારા સ્કૂલમાં જે આપણા જે ધાર્મિક તહેવારો છે એની ઉજવણી પણ નાની નાની ઉજવણી અમારા સ્કૂલમાં કરવામાં આવતી હતી જેથી કરીને એમાં ખૂબ જ મજા આવતી અને એ સ્કૂલમાં એ એક યાદગાર દિવસ રહ્યા હતા જેમાં અમે રક્ષાબંધન પણ સ્કૂલ માં ઉજવતા હતા પછી હોળી ધૂળેથી પણ સ્કૂલ માં ઉજવતા હતા અને જન્માષ્ટમી ભી ઉજવતા હતા અમારા સ્કૂલમાં ડી જે લાવીને અમે ખુબ ડાન્સ ને એવું પણ કરતા હતા તમે પણ તમારા સ્કૂલમાં એન્જોય કરેલું હશે ને
ત્યા ડાન્સ કર્યો હતો અને બધા ટાડી પાડી રહ્યા હતા ત્યાં અમને અલગ જ ફિલિંગ આવ હતી અને ખુબ જ મજા આવી હતી
હા સાચી વાત છે આ બધા સ્કૂલ ના પ્રોગ્રામમાં પણ આપણે ભાગ લેવું જોઈએ અને આપણે દરોક તહેવારો ઉજવવા જોઈએ જેથી કરીને આપણને તહેવાર વિશે જાણકારી મળે અને તે તહેવાર વિશે સમજૂતી મળે અને આપણને યોગ્ય સમજ ઉભી થાય ને આપણે આપણા તહેવારો વિશે આપણે જાણકારી રાખીને તેને ઉજવવું જ જોઈએ બરાબર ને
હા મારે પણ એવું જ માનવું છે આપણે બધા તહેવાર વિશે જાણવું જોઈએ અને બધા જ નાના નાના બાળકોને પણ તેના વિશે જાગૃત કરીને જણાવવો જોઈએ આ તહેવાર કેમ મનાવવામાં આવે છે અને તહેવાર મનાવવું કેટલું જરૂરી છે અને આ બધી બાબતો એ લોકોને સમજ ઉજવવી જોઈએ જેથી કરીને તે લોકો પણ તહેવાર મનાવતા થાય અને કેટલાક તહેવાર એવા વિલુપ્ત થઈ રહ્યા છે જે મનાવવામાં ન આવતાય આવતા છે આજકાલમાં પરંતુ પહેલા તેઓના તે તહેવાર ખુબ જ મનાવામાં આવ આવટા પણ તહેવાર પણ વિલુપ્ત થઈ જવાની કદાર પર થઈ જશે
હા સાચી વાત છે કારણ કે ઘણી વાર શું છે કે તહેવારોમાં ખર્ચાઓ થાય છે અને આપણી આર્થિક પરિસ્થિતિ પણ એમ ઠીક હોવી જોઈએ અને તહેવારોમાં પૈસાની પણ જરૂર હોય છે જેથી કરીને આપણે બંને રીતે સક્ષમ રહેવું જોઈએ ને આપણે યોગ્ય રીતે તહેવાર ઉજવી શકીએ એની પૂરેપૂરી આપણે તૈારી રાખવી જોઈએ અને આપણે પણ એકબીજાને સહાય કરીએ તો જેથી કરીને આપણે કોઈને સહાય એ તહેવારોમાં પણ આપણે બીજાને સહાય કરવી જોઈએ બરાબરને
હા એકદમ તમારી વાત એકદમ બરાબર આપ સહવીહાય કરવી પડે અને એમનાહેવાર ખુબ જ સારી રીતે મનાવાય અને તેઓ પણ પોતાના પરિવાર સાથે સારી રીતે તહેવાર મનાવી શકે જેથી કરીને કેટલીક કમીઓમાં પણ દિવાળી બોનસ આપવા આવે છે જેથી તેઓ પોતાની ફેમિલી સાથે પોતાના તહેવારો સારી રીતે મનાવી શકે જે ખૂબ જ સારી વાત છે અને બધા તહેવારો મનાવા માટે અ સારી રીતે ખુશ રહે અને શારીરિક
હા તહેવારો તો એક લાઈફમાં એન્જોય કરવાનું અને માણવાનું અને ધાર્મિક રા રીતિ રિવાજો જાળવી રાખવાની એક આપણી પરંપરા છે જે આપણે ઉજવવી જ જોઈએ જેથી કરીને આપણા માટે ખુબ સારી બાબત બને અને પણ વ્યક્તિત્વને જાળવી રાખે બરાબર ને
હા તમારી વાત એકદમ બરાબર છે જેથી કરીને આપણા જયારે આપડી આગળ પેઢી પણ આવશે તેઓને પણ આપણે આ બધી વાત શીખવું પડશે અને તેઓને તેઓ વિશે જાગૃત કરવું પડશે જેથી તેઓ પણ તહેવાર સારી રીતે મનાવે અને તહેવાર મનાવવાથી કેટલાક ઘણા ફાયદાઓ પણ થતા હોય છે તહેવાર મનાવાથી આપણે અ સુખ શાંતિ પણ બની રહે છે શાંતિ પણ કેટલી ખુશી પણ થાય છે અને બધા સાથે મળીને તે તહેવાર મનાવતા હોય તો વાત જ અલગ થઈ જાય છે
હા સાચી વાત છે એટલે તહેવારમાં અને કોઈ પણ તહેવાર આપડે અ ઉજવીએ ત્યારે આપણે બધા એ ભેગા મળીને તેને ખુબ ખૂબ ઉલ્લાસથી ઉજવો અમારા અત્યારે હોળીનોો તહેવાર ગયો ત્યારે અમારા ગામમાં પણ ખુબ જ સારી રીતે એ તહેવારને ઉજવવામાં આવ્યો અને એ તહેવારમાં અમારા ગામના બધા લોકો એ ભેગા મળીને રાત્રે હોળી સળગાવી લાકડા ભેગા કર્યા હોળી માટે અને પછી ઘરે ઘરે થી બધા નાસ્તો લાવ્યા હતા અને બધા સાથે ભેગા મળીને અમે નાસ્તો પણ કર્યો હતો અને ખુબ નાચ્યા પણ હતા અમે
હા તે કહી રહ્યોું આપડા તહેવાર મનાવશું તો આપડા સંબંધો પણ ખુબ જ જળવાઈ રહેશે આપડા બધા સગા સંબંધીઓ સાથે મળીને મનાવશું તો આપડા સંબંધો ખુબ જ સારા રહેશે જેથી તહેવાર પણ એજ રીતે મનાવવામાં આવ્યા છે કે બધા સગા સંબંધીઓ મની મળીને બનાવે અને તેઓના સંબંધો જળવાઈ રહે અને તેઓ ખુબ જ ખુશ રહે તે માટે તહેવારો બનાવવામાં આવ્યા હશે જેથી આપણે તહેવાર મનાવવું જ જોઈએ અને મનાવવા માટે બધાને પ્રેરિત કરવું જોઈએ
હા તમે પણ બધા તહેવાર તો ઉજવતા જશો ને બધા તહેવાર માં તમને પણ ઇન્ટરેસ્ટ હશે ને
હ મને પણ બધા તહેવારમાં ઇન્ટરેસ્ટ છે પણ અમે હોળી મનાવવામાં ગયા હતા અને મારા બધા જ મિત્રોને અમે ખૂબ જ રંગ્યા હતા અને ખૂબ જ મજા મા હતી બધા સાથે મળીને ખૂબ જ મજા બધાને રંગ લગાવ્યો બધા સગા સબંધીઓને પણ લગાવ્યો અમારા ગામમાં પણ બધાને અમે ધૂળેથી રમ્યા સાથે અને ખુબ જ મજા આવી હતી. શું તમે પણ આ વખતે ધૂળેથી રમ્યા હતા?
હા અમે પણ ધૂળેથી રમ્યા હતા અને ખુબ જ એન્જોય કર્યું હતું. ડીજે વગાડ્યું હતું અને નાચ્યા પણ ખૂબ હતા અને બધા ઘરે ઘરે અમને રંગવા આવતા હતા, અમે બી બીજાના ઘરે બધાને રંગવા જતા હતા અને ખૂબ મજા કરી હતી. તો આવા તહેવારો આપણે ઉજવતા જ રહેવું જોઈએ. જેથી કરીને આપણા જીવનમાં મેં તો એમ માનું છું કે એક ખુશીનો માહોલ જળવાઈ રહે અને આપણા હેપી રીતે આપણી લાઈફ જીવી શકીએ અને બધાને ખુશ રાખી શકીએ. બરાબર ને?
હા તમારી વાત એકદમ બરાબર છે. તેથી આપણા સંબંધો પણ ખુબ જ જળવાયેલા રહે અને ખુબ જ સારી રીતે આપણા તહેવારો બધા મનાવી શકીએ. બધા સગા સંબંધીઓ સાથે મળીને તહેવારો મનાવવો જોઈએ. તેથી આપણા તહેવારો બધું વધુ એકદમ બુટ બની જાય અને કોઈ પણ તોડી ન શકે અને આપણને મુશ્કેલ સમયે આ તહેવારો આ મનાવેલા હોય તો આપણે આ સંબંધો જળવાયેલા રહે જેથી આપણને ખુબ જ કામ લાગે શે મારે તો એવું જ માનવું શે.
હા સાચી વાત છે અને આપણે આવા જ બધા તહેવારોમાં રસ ધરાવીને ઉજવતા રહેવું જોઈએ અને એકબીજા સાથે આપણે સંબંધ સારા રાખવા જોઈએ. અ એવી હું ઈચ્છા રાખું છું.
હા. તો ચાલો તો બસ
હા.